હલો.
હલો હલો.
અવાજ આ રહી હૈ.
અવાજ છે.
હલો અવાજ. ની આરી અવાજ ની આારી.
આ રઈ હે.
કેમ છો મિત્ર?
મજામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું ઘણા દિવસ પછી વાત થઈ રહી છે
હમ હા સાચી વાત આજ કલ તો ખુબ બેસ્ત લાગે છે
હા એ સારાના કામ અને પરીક્ષા ની તૈયારીમાં
હમ અમારી શાલા માં પળ આવાલા મહિનાથી પરીક્ષા શુરૂ થવાની છે
જે તુમ તૈયારી કેવી કરી રહ્યો છે
હમ હમ દરરોજ બે ત્રણ કલાક અવાજ અભસ્ય કરું છું ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન પર ધ્યાન આપું છું
હમ ખુબ સારું અ ગડ તો મને પળ થોડું મુશ્કેલ લાગે છે
હમ હા મને લાગે છે રોજ પ્રેક્ટિસ કરો છો બધું સરળ થઈ જશે
હમ હા તમારું આમ કહવું સાચું છે અ બાકી વિષયા કેવા ચાલે છે
હમ અ ગુજરાતી અને હિન્દી મારા મનપસંદ વિષયો છે તને કયો વિષય વધારે ગમે છે
હમ મને ઇતિહાસ ખૂબ ગમે છે જૂના સમયની વાતો જાનવામાં મજા આવે છે
હમ ઇતિહાસ થી આપણે દેશની સંસ્કૃતિ અને પરંમપરા વિશે જાણકારી મલે છે
બિલકુલ હા ગુજરાતનો ઇતિહાસ પળ ખુબ સમદ્ધ છે
હા ગુજરાતમાં તિહાસિક જગ્યાઓ છે
હા જી અ તુમ ગુજરાતમાં ક્યા ક્યાં ફરવા ગયો છે
હ એમદાવાદ હમ દ્વારકા અને સાપુતારા ગયો છે
વાહ હવે સાપુત્રા કેવું લાગ્યું
હમ ખુબ સુંદર નું વાતાવરણ એકદમ શાંત અને રમણીય અનતું
હમ બિલકુલ અ મારી ઈચ્છા છે કે હું પણ એક વાર તોયામ જરૂર જઉં
હમ હમ જરૂર જજે પરિવાર સાથે જશે તો વધારે મજા આવે છે
હમ જી હા જરૂર જ જઈંગે પરિવાર સાથે જશે મજા આવે છે હા અહેમદાવાાદમાં તને શું વધારે ગમ્યો
હમ હતી હમ હ આશ્રમ અને કક્રિયા તલાવ
સાબરમતી આશ્રમ વિશે ઘણું સાંભવ છે
હા
હા સાબરમતી આશ્રમ વિશે ઘડું છે
અચ્છા અહયા જઈને મહાત્મા ગાંધીજી ના જીવન વિશે ઘણું જાણવા મલે છે
હમ બિલકુલ ત આમ મહાત્મા ગાંધી ને જીવને વિશે ઘણું જાણવા મળે છે સાબરમતી આશ્રમ વ તને ગુજરાતનું ભોજન કરવું લાગે છે
હા એકદમ સ્વાદિષ્ટ મને ઢોકલા ખાંડવી અને થેપલા ખુબ ભાવે છે
હા હા મને ટુકલા થેપલા ખૂબ ભાવાે છે મને ફાફડા જલેબી ખૂબ પસંદ છે
ના મણે તો ઢોકળા ખાંડવી અને થેપલા ખૂબ ભાવે છે ઓર ફાફળા જલી ભી ખૂબ પસંદ છે
હમ ખાસ કરીને નવરાત્રી અને ઉત્સવોમાં એ ખાવાની મજાજ અલગ હોય છે
હમ નવરાત્રી ની વાત નીકળી તો તને ગરબા ગમે છે.
હમ. નવરાત્રીની વાત નીકળ તો તને ગરબા ગમે છે મને ખૂબ ગમે છે દર વર્ષે મિત્રો સાથે ગરબા રમતા જાઉં છું.
હમ હું તો થોડો શરમાલું છે. એટલે ઓછો ગરબા રમે છું.
હમ. અમ હા આમ મને થોડો શરમામાં છે ગરબા કરું કરું છું અરે એક વાર શરું કરશે તો ખુબ મજા આવે છે.
હમ હમ હ. હમ આમી રાજાઓ મા તમારો શું પ્લાન છે?
હા મારા કાકા ના ઘરે જઈસ અને થોડો સમય ફરવા જઈસ.
હા. સરસ રજાઓમાં આરામ પણ જરૂરી છે.
હમ હમ વર્ષ વર્ષ ના અભ્યાસ પછી થોડો હ આરામ મથી જાય તો સારું લાગે.
હા તું મોવાલ પર વઘારે સમય બિતાવે છે.
હ મે હ ના હું કોશિશ કરું છું કે ઓ છો સમય મોબાઈલમાં જાઉ લકન કોશિશ કોશિશ હૈ.
હમ આ ખુબ સારી આદત છે.
હમ હા તું શું કરે છે ફ્રી ટાઈમમાં?
મે પુસ્તક વાંચું છું ક્રિકેટ રમું છું. અ અને ક્યારેક સંગીત સંભળું છું એ ગિટાર બજાશું.
મને પડે સંગીત સાંભડું ખૂબ ગમે છે.
હમ ક્યા પ્રકારના ગીત ગમે છે.
હા શાંત અને મ મધુર ગીત ગમે છે.
હમ મને પ્રણાદાયક ગીત સભલ ગમે છે.
હા સંગીતથી મને ચાલુ થઈ જાય જ છે.
હમ સાચી વાત આજકાલ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. હ.
તો વસે તમારો સુજબ ખુબ સારો છે ધન્યવાદ મિત્ર.
હમ હું પણ કસરત કરવાની શરૂઆત કરવા માંગુ છું.
હા જરૂર. એે આપના ધ્યાન રાખો છે.
અ ચાલો હવે મને ઘરે જઈને થોડો અભ્યાસ કરવો છે.
હા. આવજું મિત્ર. હા